હલો જય શ્રી કૃષ્ણ હા બોલો બોલો. બસ મજામાં તમે કો.
જમ્યા?
હા.
શું બનાવ્યું આજે મમ્મી એ?
મમીએ ખીચડી.
શું વાત છે આજે તે ખીચડી ખાધી.
ખાધી ખાધી ખાવી પડે નહ તો ખાવાનું ના મળે.
એવું ના કીધું મમ્મી ર રવિવાર છે કઈ સરસ સરસ બનાવો મમ્મી બહાર ખાવું છે. મેં તો સાંભળ્યું છે નથ તો સાંભળ્યું છે તું બહુ નખરા કરે છે જમવા માને તું કે છે મેં ખીચડી ખાધી એટલે
અમુક વાર ચલાવું પડે શું કરીએ ની તો મારે.
એવું તો નહી બહાર થી નાસ્તો કરી આઈ એવું તો નઈ બહારથી નાસ્તો કરી આઈ પકોડી ખઈ આઈ. સેન્ડવીચ ખાઈ આવી ખાલી મમ્મીને બત તારવા બે ચમચ આપણે ખીચડી ખાઈલીીધી એટલે મમ્મી એ ખુશ આપણે ખુશ નઈ
હાચી વાત આવુંજ છે.
એ ર છે ના નહી તો છોકરાઓને ખીચડી ગળાથી નીચે ના ઉતરે તે કીધું
ના જ ઉતરેને. તો અવારે હ સવારે ફ્રેન્ડ્સ ને બધા ગયા હતા બાર ફરવા
હમ્મ હમ્મ.
પીજા પાર્ટી ને બધું કર્યું તુ.
હા એટલે પીજા ખઇએ એટલે સાંજ સુધી જલ્દી ભૂખ નથી લાગતી હેવી મેલ હોય છે. હમ્મ શું કરે છે મમ્મી.
મમ્મી કપડા ને બધું ઈસ્ત્રી કરે ક જવા નોકરી
હમ હમ હમ અને પપ્પા આઈ ગયા બાારગામ થી
ના હજી તો ક્યા હજી તો આજે તો ગયા. કાલે પહોંચશે ત્યાંગાળ હવારની ટ્રેન હતી ને
હમ હમ મારે એક નાનકડું કામ હતું તારાથી
હમ
હું એવું પૂછતી હતી કે તું ઓનલાઈન શોપિંગ મતલબ મમ્મી જોડે વાત થઈ કે ઘણી બધી વસ્તુ આમ ટી ને એવું બધું પહેરેલૂ જોયું તું ને તો મેં મમ્મી ને પૂછ્યું ઘણી વખત તો તમે ક્યાંથી લીધો તો કે મારી છોકરી મંગાવે છે ઓનલાઈન બધું. તો અલગ અલગ એપ થી ઓનલાઈન મંગાવે છે. એટલે હું પૂછતી હતી કેવું છે ઓનલાઈન વધારે સારું કે આપણે મોલ વોલમાં આવે ચાલે છે એ વધારે તારે સારું કા તો આપણે એમ ઓનલાઈનમાં ખબર છે જગ્યા જગ્યા સેલ ચાલુ થાય છે હમણાં સપ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં તો મેં કીધું થોડી ડિટેલ હા બોલો.
ઓનલાઈન થી વધારે તો ઓફલાઈન સારું ભાવતાઓ થઈ જાય ઓફલાઈનમાં તો ઓનલાઈન માં તો શું હોવો પૈસા આપો સારું આવે તો આવે ને તો પછી રિટર્ન કરવું પડે.
હમ્મ હા એટલે. તે ઘણી વખત મમ્મીને ઓલમોસ્ટ તે વસ્તુ મમ્મી એને મેં પૂછી ને તો મમ્મી કે કે મારી છોકરી ક્રી ઓનલાઈન મંગાવ્યું ઓનલાઈન મંગાવ્યું એટલે મેં કીધું પૂછવા દો ઓનલાઈન સરસ મળતું હોય સારું મળતું હોય તો આપણે ઓનલાઈન મંગાવીએ એવું.
ઓનલાઈન લે લેવું સારું છે એવું તો કઈ પ્રોબ્લેમ નહી અયારે તો વધારે ઓનલાઈનમાં જ છે બધા સેલ લાગે ને એટલે અને ઓનલાઈનમાં તો કેવુ બહાર જવું ના પડે ઘરે બેઠા બેઠા જ આવી જાય. ઓર્ડર કરો આયી જાય, રિટર્ન કરો લઈ જાય.
હમમ હમમ. અને સાઈઝ માં ને આમ ઈશુ રહેે છે થોડું ઘણું કે
ના ના સાઈઝ કાપડ બધું બરાબર જ હોય છે કોઈ ઇશ્યુ નય રહેતો. ખાલી થોડું કોસ્ટલી પડી જાય આપણ ને મોંઘુ પડે થોડું ઘણું મોંઘું પડે. પચાસ સો રૂપિયા વધારે ના જાય.
ઓનલાઈન વાળું મોંઘું પડે હો.
સો પચાસ વધારે જાય ડિલવરી ચાર્જ ને બધું લાગે લગાવે ને ડી એચ બધું જ
અને આપણે આ પ્રાઈમ મેમ્બર ને બધા હોય છે અલગ અલગ એપમાં તો એનું બેનિફિટ મળે છે. છે તું કોઈમાં?
સેમાં?
અલગ અલગ એપમાં પ્રાઈમ મેમ્બર બનીએ એટલે ડિલવરી ચાર્જ નથી લેતા અને ઇન્સ્ટન્ટ વસ્તુ વસ્તું આયી જાય છે અને સેલની ઓફર એમને વધારે બેનિફિટ મળે છે. એવું બધું ચાલતું હોય છે એટલે તો મેં તને ફોન કર્યો. મેં કીધું પૂછવા દે આ બધું બેનિફિટ મળે છે કે ખાલી એડવર્ટાઈઝ જ હોય છે. એવું પ્રાઇમ મેમ્બર હોય તો નથી કેતા બીજા દિવસે ડિલવરી મળી જશે તમને અને સેલ નું બેનિફિટ પણ તમને વધારે મળશે.
આ તો મે આજે સાંભળ્યું મને ખબર નય.
હમમ હમમ હમમ. અને બીજું શું શું મંગાવે છે તું ઓનલાઈન? ખાવા પીવાની વસ્તુ ને એવું બધું બૂટ, ચપલ, પર્સ, બેડશીટ નય. ટી શર્ટ નય
હમમ હા.
અને ટી શર્ટમાં સાઈઝમાં કઈ પ્રોબ્લમ આવે છે જીન્સમાં, ટી શર્ટમાં. આપણે પ્રોપર છવ્વીસ મૂકીએ તો છવ્વીસ જ આવે છે કે પછી સાઈઝ ઉપર નીચે આવે છે. ના હા જેવું કે આપણે અહિયાંની બ્રાન્ડ ની છવ્વીસ સાઈઝ પહેરે છે. તો એમાં પણ આપણે ઓનલાઈનમાં પણ છવ્વીસ જ નાખવાની હોય છે કે નાની મોટી હોય છે.
હવે જુઓ છવ્વીસ નાખીએ તો પરફેક્ટ છવ્વીસ આવે પણ એવું કરવાનું. કે અઠ્યાવીસ રાખવું કેમ કે ઢીલી વસ્તુ. ટાઈટ થઈ જાય પણ ટાઈટ વસ્તુ ઢીલી કેવી રીતે કરવી પલે એક આગળ પાછળ. આપડે મગવાનું સાઈઝ
હમમ હમમ એટલે સા સાઈઝ પ્રોપર નથી આવતી કેવાનું મતલબ
ના ના આવે છે. તો મને અમુક વાર થોડી અમુક વસ્તુઓ સેમ જેમ પ્લાઝો ને એવ બધું
હા એ લુઝિંગ ફીઝ વધારે સારુ.
હમમ એ લુંઝ વધારે સારું.
એટલે બોટમ વેર હોય એમાં થાય એટલું એક સાઈઝ મોટી મંગાવાની. તો કે કમ્ફર્ટેબલ વધારે રહેવું હેને.
હમ.
અને આપને. હમ આપણે ડેકોરેશન નું ને એવું બધું સામાન ત્યાંથી છે આમ બરાબર વ્યવસ્થિત કેમ કે મા હમણાં નવું ઘર લીધું છે તો.
અને આ તો સસ્તું છે હો.
શું.
ઓનલાઈન માં‌.
ડેકોરેશન નુ સામાન હ. તો મને એક બે થોડું સર્ચ કરીને આઈડિયા આપજે ને. અને એપને લિંક કેમ. એટલે જો પોટ હોય છે અને ખબર છે હવે. થ્રી ડી પ્રિન્ટની સીન સિનેરી હોય છે વોલ ક્લોક હોય છે. મતલબ મેં જે નવું ઘર લીધું છે તને ખબર તો હશે હમણાં રિનોવેશન ચાલે રિનોવેશન. ચાલે છે ત્યાં તો ઝુમમર હોય છે તો એવું તને લાગતું હોય ન. તો અલગ અલગ એપમાં હોય મને થોડું સર્ચિંગ કરીને મોકલ ના. તો મને આમ લાગે કે હા સરસ છે લેવા જેવું છે તો હું થોડું. જોવું એટલે થોડું સર્વે કરું કે અહીનું સારું છે કે પછી બાર ઓફલાઈન મોલમાં જઈને જોવું. કેમ કે ઘણી વસ્તુઓનું તો મને નામ જ નથી ખબર કે આપણે શું નાખીએ તો ઓનલાઈન માં એ વસ તું આવે.
એ તો જો તમે હવે ધારો કે ફોટો ભી નાખો ને તો બી આઈ જાય કે મને આવું. તેમ જોઈએ છે.
અચ્છા આપણે ફોટો નાખીએ એટલે આઇ જાય એવી વસ્તુ ડાયરેક્ટ એપ.
હા હ ગમે તે એપ માં નાખો બસ. પ્રાઇઝિંગમાં એટલે ભાવતાઓમાં થોડું ઓછું વધારે નુ ફરક રહેે પણ આઈ જાય.
હમ હમ હમ. આમ બધી એપનો ભાવ ઓલમોસ્ટ સરખો હોય છે કે વધારે ડિફરન્ટ હોય છે.
હા બધાનું એકદમ અલગ અલગ હોય છે.
હમ હમ હમ.
કેમ કે અમુક વસ્તુ અમુક એપમાં પ્રીમિયમ મળે છે ને અને અમુકમાં પ્રીમિયમ વગરનું ક્વોલિટી મળે છે. બધું ક્વોલિટી એડ ક્વન્ટિટી ઉપર હોય બાકી તો બધું બરોબર જ હોય.
આપણને તો એકદમ ક્વોલિટી ફસ્ટ ક્લાસ જ જોઈએ. લોકલ કોલિ લોકલ કોલિટી આપણને હજમ નથી થતી.
એના માટે પ થોડો પૈસા ભી જોઈએ ને આ લોકો તો ઉપર નીચે. લે એક્સ્ટ્રા.
હા મતલબ જે વસ્તુ બાર હજાર ની મળતી હોય આપણને અહિયા અગિયારસો માં મળે. તો આપણે જઈને જોઈને લઈએ,
હા એજ એજ એજ કવ
અને જે વસ્તુ હજારમાં બાર મળતી આપણને ઘર બેઠા આઠસો નવસો માં મળ. હોય તો પછી ઘરે બેઠા કેમ ના મંગાવાઈએ બસો ઓછા આપવા પડે. એટલે મેં કીધું કે મને. હમ મને ડિનર સેટે લેવું તું તો મેં કીધું કે છે ને. પૂછી જો મને બે ચાર બે ચાર વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ જેવી છે. જેવું કે મારે ઓવન લેવું તું અને ડિનર સેટ લેઉું છું અને કીધું તું ને મેં તને હમણાં કે વોલ ક્લોક હોયને ડેકોરેશન નો થોડો અલગ થ્રીડી લુક આવે એવું પેન્ટિંગ વગેરા તો મેં એટલે જ કીધું.
આપણે આ બધું તો ચાલો ઓનલાઈન અને ઓફલાઈન માં તો જવા દો પણ એ તલું જયારે એક્ઝિબિશન લાગે કોઈ જગ્યાઓ માં તું ત્યાં બી જવાનું
ત્યાં ભી બોવ સસ્તું મળી જાય ખબર
હા એક્ઝિબિશન માં એ બહુ સરસ અને નવી વસ્તુ આવે છેને ત્યાં પણ
હા અને બહાર ની ક્વોલિટી ની આવે ખબર બહાર વિદેશો વિદેશો ની આવે
છે હમણાં કોઈ ધ્યાન માં એક્ઝિબિશન આવવાનું તો હું રાહ જોઉં હજુ તો આપણે એક મહિનો પડ્યો છે.
હજુ તો કેટલી એટલું પડ્યું હજુ તો હવે આવશે એક એક બે અઠવાડિયામાં આવવાનું છે. એક્ઝિબિશન વિદેશનું જ આવાનું છે.
હા આમેય રાખી પેલા તો બધે એક્ઝિબિશન ને સેલ ચાલે જ છે નહી અગસ્ટમાં
એજ ને એજ એટલે આવાનું જ છે હવે એનું જો
હમ તો હવે તારે બે કામ કરવા છે એક તો ઓનલાઈન જો તને સામાન સસ્તું ને સસ્તું નહીં એટલે સરસ ક્વોલિટી વાઈઝ દેખાય ને તો મને લિંક શેર કરજે અને બીજું અ જે તને હમણાં એક્ઝિબિશન નો આઈડિયા બહુ સરસ લાગ્યો મને એ ક્યાં પણ તને એવું એડ કે કઈ આવેને તો મને તું મેસેજ કર તો આપણે બંને જઈ આવીશું.
એક એક્ઝિબિશન લાગ્યું છે પણ એ તો કપડાંનું છે તમારે તો ફર્નિચર ને બધા નું જોયએ ને જેમાં બધું બધા ટાઈપનું વસ્તુ
આંટો મારી આવીશું ભલે કપડાં હોય તો એ આટો મારી આવીશું એકાદ કોઈ સ્ટોલ હોય તો જોતા આવીશું. ઘણી વખત હોય છે અંદર અંદર
હા તો એ તો જતા એ તો વાંધો નહી
હ ને જયારે આવે તું મને ફોન કર બરાબર
ચોક્કસ ચોક્કસ
તો ભૂલતી નહિ તને બે કામ આપ્યા છે તારે કરવા છે બરાબર
હા પાકું પાકું હું કરીશ તમને કોલ
મુકું હવે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ
ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ ના